આજ
નમસ્કાર છે નમસ્કાર શું કરો છે?
હું કાંઈ નથી કરું છું બસ બેઠી છું હું તમે શું કરો છો?
કાઈ નથી અમે બેઠા છીએ.
એ છેને
હમ,
કઈ નથી એવો તો માઈ સોચે છે આજ દાલ બાટી બના લેવા છે.
હમ, દાલ બાતી તો દેખલો રાજસ્થાનમાં એને ઘણી ગમે છે રાજસ્થાન ના લોગાનો.
હા, દાલ બાટી ચૂરમાં તો ખુબ પ્રસિદ્ધ છે.
મારે દીકરી દેખલો ખાવા ઘણી ઘણી ચીજા લેનેય છે.
કાઈ?
હો. કાય કઈ લાય છે નમકીન લાય છેને બિસ્કીિટ લાય છે. કો પતા ની આ એમની કઈ લાય છે.
કયા સે લાઈ દુકાન છું.
હા, બીકે દાદી કે પાગે ગઈ હતી.
હમ.
જો લઈને આવી ગઈ છે.
હમ, ઠીક છે ખાવ છે તમે બી.
તમે ક્યાં ગુમવા
કયાં જવા ગુમવા તમે જ્યા છે.
હ, જાઓ જાઓ દેખ લો ભારતમાંયને કોને તો રાજસ્થાન મે બી દેખલો. ગુમવાનું
હા જગા તો ખુબ છે ફરવા કેલા કઈ જવા છે કોઈ સાજમાં વ તો મજા આવે છે
સાચી વાત છે રાજસ્થાન દેખલો ઇતિહાસ સંસ્કૃતિ અને પરંપરા ન ખજાનો જોવા મળે છે
સાચી વાત છે રાજસ્થાન તો ખુબ સુંદર રાજ્ય છે.
હા રાજસ્થાન એટલું રાજાઓ ની ધરતી પણ કહવા આવે છે.
હમ
હમ
રાજસ્થાનમાં તો પહેલા શહેરની મુલાકાત લેવી જોઈએ
હ સાચી વાત છે ઓ દેખલો લો જયપુર જયપુર થી શુંઆત કરી શકાય જયપુર પિંક સિટી તરીકે ઓળખવામાં આવે છે.
સાચી વાત છે જયપુર માં શું ખાસ જોવા મળે છે.
જયપુરમાં તો તમે ગયા કહ ને
નથી ગયા
હા હા ગયા હતા એક વાર અહીં દેલું હવા મહેન નામે કિલોન સિટી પેલેસ અને જંતર મંતર ઘણ પ્રસિદ્ધ છે.
હમ મે સાંભળ્યું છે કે હવામાંલ ખુબ સુંદર હોય છે.
હા સાચી વાત છે ને ઘણ સુંદર છે ઓ કઈ એક અને માઇને દેલો બારે ઘણી રખી હતી જો દેખલો હવા બી ઘણી આવે છે. અહિયાં લઈ હવાવામાંલ નામ રાખ્યો ગયો.
અચ્છા હમ એની રચના કલા ખુબ આકર્ષક છે.
હા સાચી વાત છે ઘણી આગળ છે જયપુર પછી કયા શ શર જઈ શકા છે.
ઉદયપુર જઈ શકાય ઉદયપુરને લેક સિટી તરીકે ઓળખવામાં આવે છે.
હમ સાચી વાત છે. ઉદયપુર માં એને દેખલો મે ગયા હતા તમે ગયા
હા ઉદયપુર માં એ તો ગયા છે.
હા તો કયા કયા ગુમના આવી ગયા છે.
મેં તો દેખ લો ઘણા ઘણા જગા નઈ ગયા છે ફતે સાગર લઈ ગયા છે એવા ગુલાબાયાન બસ થોડી જગ ગયામાં તો બસ
હા અમે ગઈ હતી દલો પી પેલા લે એકને અને સિટી પર પેલે ફતેહસાગર લેક અને ખુબ સુંદર છે. ઓ દેખલો લો બાયોલોજીકલ પાર્ક હા સજ્જન ગારડન અને ઓર દેખ લો શરદીમાં આવી ને શિલ્લ્પ ગમ નો મેલો લાગે છે તો બ તો અો સુંદર છે. કઈ બતાવ
હા મેં ગઈ નથી એક વાર તો મારે બી જાણું છે.
હા વા જાયને તો એવું લાગે છે જે સા ક પુરાણા જમાના ઘઉ મહિને આવી ગયા છે.
હા મેં બી સુન્યું છે બ સબ મી્ટી ના બને છે સબ મ
હા હા સાચ જેવા છે મીની ચીજા મળે છે ચીજા ભી દલું ઘણી મંગી હોય છે.
હા
ચીજ ના દામ કઈ એ ઘણી મહેંગા છે. કક વટા વાપરે છે. તિબ્બત્તી માર્કેટ જદા લાગે છે ના. ત્યાં લ બહાર લો આવે છે. એ જદા ખરીદારી કરે છે.
હા!
હમ!
ઉદેપુર માં તો દેખ લું, વિદેશનું તો ઘણા લોકો આવે છે ઘુમવા.
સાચી વાત છે ઘણી આવે છે.
હમ!
પુરા માઇનસ દેખ લો, જદા તો વિદેશી હું ભર્યો હતો.
સાચી વાત છે. ઉદયપુર તો ખુબ પ્રસિદ્ધ છે.
સાચી વાત છે. ઉદયપુર માં આય ને દેખલું, વૈષ્ણો દેવી બી ઘણી પ્રસિદ્ધ છે.
સાચી વાત. હા વૈષ્ણો દેવી મેં બી ગઈ હતી.
હા ઊંચી પહાડી પર છે.
ખુબ સુંદર મંદિર છે.
હમ! મંદિર તો કઈ હૈ, દેખ લો પહાડી પે. ઉપા ટાઈ હા ઉપા્યાન બના રખ્યો છે. હમ!
સાચી વાત છે. હા મે એક વાર ગઈ હતી.
હમ! સૌ બોલે છે. કે વા તો ચઢાઈ ગણી છે. પણ મને તો ચઢાઈ કોની લાગી એટલી તો. કમી છે.
એ હા એટલી તો કોઈ નની છે.
હા!
ઓર વાહ કોઈ જાઈ નહી શકે. બૂઢા લોકો તો, જવા વાતે ભી ગાડિયા ભી છે. કઈ બોલે વાને માને તો નામ ન આવે છે, વા ગાડિયા કો.
હ અને દેખ લો, ઉદેયપુર ના સાગે સાગે દેખ લો. ચિત્તુરગઢ ભી ઘણો પ્રસિદ્ધ છે.
હા! ચિત્તોડગઢ તો દેખલોક વીરોની શૌર્યભૂમિ છે.
સાચી વાત છે. વિ રાંગણાઓની શોજ ભીમની છે દેખલો. તોગડ માઈને તો સીન જોહર થઈ ગયા હતા.
હા!
ઓ દેખલો, લો એક તો આ તમે સુન્યો હોગ રતનસિંહ રાણી પદ્માવતી.
હા! વતો ખુબ પ્રસિદ્ધ હોયો છે.
હમ યહા પે તો દેખ લો, એક ફિલ્મ ભી બની થઈ. ઓર મની માઇની કઈ, થોડા ઘણા કઈ. સીન અશા થા જો સહી કોને થા. તો લોકો ઘણોય વિરોધ કર્યો હતો એ કોઈ.
હા!
હમ! ભાઈ આપણે ઈતિહાસ રણી પે દેખ લો, કઈ ભી ફિલ્લમ બનાવે તો દ. લોકોને જ્ઞાન મળે છે એ.
સાચી વાત છે. માં હું તો દેખું લોક શીખ જ આવે છે.
આજકાલી બસ. પ્રેમ કહાનિયા ભરી હતી.
સાચી વાત છે.
પ્રેમ કહાનીયા ભૂતના. કોમેડી બસ એ જ ભર્યા હતા અણામાયને.
હા સાચ યા પે ઇતિહાસ ભી બને છે તો લને ભી. ધ્યાન જાણકારી રેવે છે. કે કઈ વ્યો છે, કઈ નહી વ્યો.
કે દ્રશ્ય સાગત મનાની યાદ ર જ આવે છે. બાકી તો દેખ લો કિતાબી જ્ઞાન તો. એક સમય બાદ નીકળ જ આવે છે. દિમાગમાં એનું. દેખલો શિવાજીની છાવાન. મુવી્યા કત્રી મતલબ લોકોને શીખાવે
હા પેલાહ એક આતો છે નાટક આવતો જોવું રાણી લક્ષ્મીબાઈ
હા, રાણી લક્ષ્મીબાઈન, ચંદ્રગુપ્ત મૌર્યન એક લોહને વીર શિવાજી મારાણા પ્રતાપ એકલો ઘણે ઘણે નાટક આવતા હતા. અહંયા હું કઈ આપને ઇતિહાસ ની જાણકારી મળે છે.
સાચી વાંત હે.
હમ્મ
હમ્મ હમ્મ
હું રાજસ્થાન નું દેખયો દાલબાટી ચુરમા ભી ખુબ પ્રસિદ્ધ છે, મને
હા, મનેબી મનેબી ખુબ ગમે છે. ઓર ધેવર તો ખુબ અ લોકપ્રિય મીઠાઈ છે, રાજસ્થાનની.
શું કેવો?
અરે! ઘેવર તો ખૂબ લોકપ્રિય મીઠાઈ છે, રાજથ
હા. ગેવર લુવો ગે ગેવર તોખલો તો જયપુર માંયને પ્રસિદ્ધ છે, જય પુરનો ઘણોય પ્રસિદ્ધ છે ઘેવર.
હા, ખુબ સારું લાગે છે, મને બી ઘણું ગમે છે.
સાચી વાત છે, મને ભી ઘણીયે ગમે છે.
હમ્મ
હમ્મ, હવે દેખલો આ રાજસ્થાન માં હેન પેલો ત્યોવાર ભી ઘણેય છે.
સાચી વાત છે.
ઘણી તતીજ ત્યોહાર લોકોને આકર્ષિત કરે છે. રાખી અને દિવાલિયા દિવાળીને, હોલીન, તીજન, ગણગોર અને. દેખલો ઘણે ત્યોવહાર હોવે છે.
હા, દેખલો અભે તો સાવન લાગજે તુમ દેખલોક. ખૂબ સારી ઔરતા દેખો કે કરેગા? વ્રત કરેગા, સાવનમાં ઈ હરા હરા કલરા કપ પડા
હા હા, લે એયા પેનેગા છે, ને હરા હરા ની ચુ, હરા કલર ની ચૂરિયા પહેનેગાન. એક વો, હા મહાદેવજી ના મંદિર જાવ જાણો ન જલ ચડવાનો ન
સાચી વાત છે.
હમ્મ
પૂરા સાવન દેખોગ, ઓરતા સબ સજી સવેરેનીસ રહેગા છે.
સાચી વાત છે.
હમ્મ
રાજસ્થાનમાં આયને દેખલો, મંદિરભી ઘણી પ્રસિદ્ધ છે.
કાઈ?
રાજસ્થાન માં આઈને દેખલો, મંદિર ભી ઘણી પ્રસિદ્ધ છે.
હા, વાત તો સાચી છે આપકી.
દેખલો ઉદેપુરમાં એને ભી, બે મિનટ હા.
મિનિટ વોયા છેને, કાઈ બે મિનિટ રૂકો.
હમ્મ, ખુબ સારા મંદિર છે પ્રસિદ્ધ તો.
સાચી વાત છે, ઉદયપુર માં આઇનેભી દેખલો ઘણાએ મંદિર છે. અને જગદીશ મંદિર, કરણી માતા અને એકલિંગજી.
સાચી વાત સે, સાસ બહુ મંદિર.
હા! ઘણય મંદિર જોવા મળે છે.
હમ્મ! સાચી વાત છે.
હમ્મ.
ઓ એક વો હૈ ઓર આગે વ અમૃત મહાદેવજી મંદિર ન.
હા હા વો ભી હે બગઢમાં એને ભાઈ કો સાવલ જેનું મંદિર.
સાચી વાત હે
ઠીક છે કોલ થઇ ગઈ હલો ઓકે હલો